હા જય શ્રી કૃષ્ણ જ્યોતિબેન
જય શ્રી કૃષ્ણ કેમ છો મજામાં?
હા મસ્ત એકદમ તમે કહ તમારી રાહ જોઈ રહી હતી. બહુ દિવસથી વાત નથી કરી કઈ, પણ ચાલશે મારા બંને નામ છે. હા હા મસ્ત એકદમ હ હું એજ અરે મસ્ત એકદમ જલસા આરામ જ જરામ મમ્મીના ઘરે તો કઈ કામ નહી બધું હાથમાં મળે છે.
ચાર ચાર પાંચ ટાઈમ
હા એજને એજ બીજું તમારે ત્યા છે વરસાદ
થોડી ઝરમર વરસાદ પડે છે પછી બફારો વધારે થાય છે, ગરમી વધારે થાય છે.
અચ્છા અહિયાં તો બહુ ઠંડી છે એટલો બધો વરસાદ છે એટલો બધો શું કહું તમને અમે તો બ્લેન્કેટ ઓઢિને ઉભયા છે.
તો સારું ને તો, ગરમી તો ના મળે, ત્યાં ગરમીથી ભાગીને આવ્યા તો અહિયાં તો ગરમી ના મળે. હા, અહિયાં તો બહુ બફારો છે, હેરાન થવાય છે. હમણાં જ મારો દીકરો મેં સાયકલિંગ કરવા માટે એને ચાલુ કર્યું ને વધારે તાપ આવો આકરો તાપ આવ્યો ત્યાં સુધી મોઇસચર હતું ઓલું હતું ભેજ હતું ભેજ હતું મે કીધું હ થોડું સાયક્લિંગ કરી લે જમવાને પણ સમય થઈ ગયો એટલે થોડુ કલિન કરી લે. તો પાછું હજી એણે છે સાયક્લિંગ ચાલુ કર્યું, કોલોની છે મોટી મારા મમ્મીના ઘરે. તો છે બહુ મોટી કોલોનીમાં આરામથી સાઈક્લિંગ કરી શકે, ગ્રીનરી છે.
હા, બરાબર-બરાબર.
હવે આખો આમ પસીનો-પસીનો થઈ ગયો. મે કીધું તો હવે નાની જોડે ચાયલો જા. નાની નવરા થઈ ગયા રસોડામાંથી, નાની જોડે હવે એ સી ચાલુ કર, થોડીકવાર જા અંદર.
હા, હા.
હમ્મ. શું કરે છ છોકરાવ?
બસ એ લોકો બસ લોકો ગેમ રમ્યા કરે, ટી વી જોવે ને મારા ભાઈના પણ બે છોકરાઓ છે, મારા પણ બે એટલે ચારેય આખો દિવસ બહુ ધમાલ કરે છે. ગેમ રમે, ને પછી બાર સાયકલ ચલાવા જાય છે, ટી વી જોઈ છે. ખબર નહીં શું-શું કરે છે. મેં એમને એજ કીધું નાની ના ઘરે જવાનું છે ને તો મારી સાથે વધારે ચોટચોટ નહીં કરવાનું, તમને જે ગમે તે કરો સ્કૂલની રજાઓ છે, ભણવાનું છે નહીં, જે ગમે છે તે જ કરો તમે.
હમ્મ, બરાબર. મારે એક ભાઈ છે નાનો, પણ એની બેબી બહુ નાની છે. ત્રણ વર્ષની છે. એટલે અમે આરામથી ઉઠીએ સાડા નવ, દસ તો એ લોકોનો અહ આખું ક સમય બધો વેલો છે, એટલે એ લોકો સાડા પાંચ, છ એ ઉઠી જાય. અમે ઉઠીએ ઊંઘ માંથી નીચે મમ્મી ના રૂમમાં, તો એ લોકો ઉપર સુુંવા જાય. એને સુવડાવા જાય એવું થઇ જાય. પછી બપોરે ના સુવડાવે, એટલે રાત્રે ટાઈમે સુવે એવું.
અચ્છા. આજે જ
એટલે મેચ ના થાય રમવામાં પ
અચ્છા. હા થોડી વાર તો એમ રમે ને એટલે એટલે છે ને એક્ચ્લી છોકરાવ રમવા માટે એમની પાસે તમારા છોકરા ને, હા, હા બરાબર.
ઠાણી છે, તો દેરાણીના છોકરાઓ બધા એક મારા દીકરા ના અહ દીકરાની ઉંમરનો છે. બીજી દીકરી મોટી છે, બીજી મારી મોટી દીકરી છે એવી છે, તો એને ત્રણ દીકરા દીકરી છે. તો એની સાથે રમે. તો સાસરે અમે જઈ આવ્યા, બે દિવસ પેલા આયવા.
હા, હા. હવે તમે પણ મમ્મી ના ઘરે છો? હવે તમે પણ મમ્મી ના ઘરે છો?
હા, અમે મમ્મી ના ઘરે આવ્યા શુક્રવારે.
હા, બરાબર-બરાબર. હા, હા, હા બરાબર. તો પછી મસ્કટ માટે ક્યારે છે, તમારી ટિકિટ કરાવી છે તમે?
કરાવી તો નથી. બસ હવે મારે ચૌદ, પંદર, સોળ જેમ અહ થાશે એવી રીતે કરાવાની છ કારણ કે અમારે ઓગણીસ તારીખે સ્ક અહ શાળા ખુલે છે.
હા, એજ-એજ. હા, હા અહિયાં પણ, હું મારી સોળની છે ટિકિટ.
ટિકિટ
હા, સોળ ની છે.
હમ્મ, અને પછી અહિયાં પણ હજી તો સ જોરદાર વરસાદ આવે તો મજા આવે. અમારે તો બઉ ગરમ છે અહિયાં.
આય છે? હા, હા બરાબર. અહિયાં તમે ન્યુઝમાં જ જુઓ ને ગુજરાતનું તો આ દક્ષિણ ગુજરાતમાં તો કેટલું ખતરનાક વરસાદ છે. અહિયાં બોમ્બે માં પડે ને બહું, તો પછી અહિયાં પણ બહુ જ પડે છે.
હા પણ બોમ્બે માં હા એક વાર છૂટ થી આવે ને બે ત્રણ અહિયાં પણ બે ત્રણ છૂટ થી વરસાદ આવે તો આ બફારો જાય ભેજ બંધ થાય તો ઠંડક થશે તો મજા આવશે પછી બ્લેન્કેટ જરૂરી પડે પછી એસી બંધ કરવું પડે સાસ્રી માં છોકરાઓ છે તો એનો ટાઈમ નીકળી જાય પછી એક બે વાર તો એવું કરું એકલી આવી જાઉ હમણાં વખતે પતિ દેવ પણ નથી આવ્યોમ પતિદેવ આવે ને એરપોર્ટ જાય ને તો હું ગાડીમાં આવી જાઉ અહિયાં પછી અહિયાં જેરપુટ છે એટલે હું અહિયાં રોકાઈ જાઉં પછી રો જાય થોડાક દિવસ પછી મારો દીયર મૂકી જાય. પત્યા હમ તો શાળા ખુલેલી છે બધાની શાળા ચાલુ છે અભ્યાસ ચાલુ છે.
હા હા એજ એજ આજે મારા ભાઈ ના છોકરા છોકરાઓની પણ એક્ઝામ હતી. તો હા એટલે નાની એક્ઝામ ટેસ્ટ જેવું.
મારા મમ્મી એજ કે છે કે તમે આવો ને અંયા બધા શાળા ખુલી જાય.
હા અત્યારે મારી મમ્મી એ પણ એજ કીધું મને તમે આવો છો ત્યારે જ એક્ઝામ હોય છે અને સ્કૂલ ચાલુ હોય છે. એટલે કશે ફરવા પણ નહી ગયા અમે.
હા બરાબર છે અમે પણ કશે ફરવા નથી ગયા.
હા પરીક્ષા છોડીને થોડી જવાય ફરવા માટે.
અને આપણેે એ લોકોને હેરાન ના કરી શકીએ અનેને એ લોકોને તકલીફ થાય.
હા હા બરાબર.
એટલે હું શુક્રવારે સવારે આવી પછી મારા એક બેનપણી છે, આગળ સૌરાષ્ટ્રમાં હમ અમે બધા શાળાથી કોલેજ માં બધા સાથે હતા.
હા હા તો બધાને મળીને તમને બહુ આનંદ થયો હશે?
મમે સારું સરસ મળવાનું રાખીએ બધું અને પણ આ વખતે એક બેન પણ બહુ જ બીમાર છે.
એવું છે?
સીરયસ છે. એટલે મેં તમને બે દિવસ કીધું ને કે અમે કાલે સવારે પાંચ વાગ્યા ની વંદે ભારત પકડી પછી ત્યાં ગયા. બાર વાગે પહોંચ્યા પણ એમના ઘરે જમવા ના બેઠા કારણ કે હેરાનગતિ થાય રોજ એટલા અવર જવર છે, મહેમાન ના તે લોકોને તકલીફ થાય.
હા હા બરાબર.
એ બેનપણીને ઓલરેડી એમના બે હજાર અઢારમાં એને મોટું દુઃખ આવ્યું કે એમના પતિ શાંત થઈ ગયા.
અરે બાપરે, એવું છે.
મારી મોટી દીકરી છે, એને મો તો દીકરો છે, સેમ એજ ને મારે બધી બેનપણીઓ દીકરા છે, એક એ મારી દીકરી મોટી છે. હા. અને પછી એક એક પછી નો બાળક છે. તો મારે દીકરો નાનો છે. તો એઈ અ એઈ દુઃખ માંથી તો એ માન ઓલો થાય ઉભરે તો કોરોના આવ્યો. એમાંથી મા ન ઓલું થયું સારી જોબ મળી ગઈ હતી. બધું સરસ ચાલતું હતું શાંતિથી. અમે સમયેના ઘાવ ભર્યા હતા. સરસ અને થોડાક આમ થોડાક ફ્રેશ થયા ત જિંદગી માં. અને પાછું હવે આ ગઈ ઓગસ્ટ થી એમને મોટી બીમારી આવી છે.
અરે બાપરે એટલે પછી ઈલાજ ચાલે છે, એમનો?
જાન લેવા બીમારી છે.
એવું છે અરે બાપરે.
કાલે સવારે પાંચ વાગ્યાની વંદે ભારતમાં ગયા મેં તમને પરમ દિવસે પણ લખ હશે કે હું મુસાફરી કરું છું.
હા હા તમે કહ્યું હતું એટલે પછી મેં તમને મેસેજ ના કર્યો.
હા પછી બાર વાગે પોહોંચ્યા ત્યાં પછી બાર જ જમી લી અમે ચાર હ પાંચ જણા હતા અહિયાયાથી બારત જમી લીધું.? કે સામે પછી હેરાનગતિ ના થાય આટલી બીમારીમાં અને હવે લોકોને નાણાકીય પણ બધું નાણાકીય તકલીફ પણ થશે હમણાં. બે ઓગસ્ટ થી જ જોબ ને બધું પોઝ
અરે બાપરે ને છોકરાઓ પણ નાના છે.
પોઝ ઉપર આયા કે જયારે તમેછી નો છોકરી ચાલુ કરશો તો પગાર ચાલુ થશે એવું થશે. તેનો એક દીકરો મોટો
તો પછી છે. એમને કોઈ હેલ્પ કરવા માટે મદદ કરી શકે એવું કોઈ છે.?
બસ મારી એક બે હું અહીં બાર હો એટલે મને બહ બધી ડિટેલ ખબર ના પડે. તો મે કીધું રોજી રટી કેવી રીતે ચાલે છે.?
હા
તો કે હવે કેટલી હેલ્પ કરી શકીએ આપણે કેટલી મદદ કરી શકીએ એટલે જે નાની નાની અહિયાયા ઘણા ને આદત હોય ને લોઅર મિડલ ક્સ મિડલ ક્લાસ ની આદત છે. પચાસ પચાસ હજારની બનાવાની એલે ઓગસ્ટ થી આ ઓગસ્ટ વરષ થશે અને ત્યારે જ હજી સારી જોબ લાગી હતી બે વર્ષથી સારી જોબ લાગી હતી કે ના અમે સારું ખાઈ પી શક છીએ ફ્રૂટસ આરામથી આવે છે હ ફળ શાકભાજી સરસ લઈ શકું છું મારે બે હજાર ચોવીસ માં જ અમાર બધું સરસ ગેધરિંગ હતું તો વાત થઈ હતી કે ના અમે બધું હું બચાવ બચાવ નથી કરી પણાવલે નાની નાની એફડી બનાવી હોય ને એ તોડે છે પણ એમાં પણ કેટલું બરાં પોસક
હા એજ નને એજ નહી ને એમના હસબન્ડ પણ નથી એટલે કેવી રીતે થશે એમનું?
એટલે એ લોકોનો સમય જાય હેરાનગતિ થાય એટલે અમે પછી બા અમે બાર જમી ને દોઢ વાગે ત્યાં પોહોચ્યા હ અને એમને પણ એટલી નથી કરી શકતા જોશ હતો બે દિવસ એમને અમારા ગ્રુપમાં આવતું તમે આવો છો અને એટલા લાગણીશીલ છે શું બનાવું શું ખાશો? આમ તેમ એમનું આટલી બીમારીમાં પણ ચાલુ છે એટલે અમે એમ જ કહી દીધું કે ના અમારે ટ્રેન માં જમવાનું મળવાનું છે અને સાચું ટ્રેનમાં હતી જને સાં પાંચ વાગે મંદિર ભારત ચડ્યા ને એટલે સરસ હતું બેઠા ટ્રેન ચાલુ થઈ મસ્ત એટલે પાણીની બો આવી ગયું થોડીક વાર થઈ એટલે પછી ચા કોફી અને બિસ્કીિટ આવી ગયા એટલે એરોપ્લેન કરતા પણ સરસ સુવિધા હતી સરસ ચા બિસ્કીટ આવી ગયા પાછી કલાક દો થઈ એટલે ટીસી બધું ચેક કરી બધું ચેક કરીને પછી ગરમ નાસ્તો આવી ગયો ગરમ નાસ્તામાં પણ ઘણી બધી વાનગીઓ હતી.
અચ્છા!
હા ઉપમા બ્રાઉન બ્રેડ બટર એટલે આ માખણ અને બ્રેડ ખાઈ લેવાનું ઉપમા હતા. પછી કફ કેક હતા પછી શું હતું હજી
હા હા મેં એક બી વાર અ વંદે ભારતમાં નથી બેઠી એક પણ વાર એવું મળ્યું નથી શું કહું?
બ મતલબ જોશમાં હતી પણ આવી રીતે જવાનુંું દીકરાને ના લઈ ગઈ. કારણ કે ઘણા તો બહ ડરે મારે સાચ સ્ત્રીમાં બહુ ડરે કે આવી રીતે નઈ જવાનું ચેપ લાગ્યામ અંયા બધા કે ના બરાબર એનો ચેપ ના લાગે એ બીમારી ન ચેપ લાગે એ તો પણ એમ કે ગામડાનું કઈ પણ કોઈ વાત ન ભરોસો નથી રહ્યો.
હા બર
મેં કીધું મારા સાસુને કે ના દીકરાને નઈ લઈ જાય હું એક આ સમય જે વહેલી સવાર ની મુસાફરી કરશો પછી રાતે પાછા સ્લીપરમાં બેઠા સ્લીપિંગ કોચમાં વંદ ભારત સરસ હતું. એ ગરમ નાસ્તો આવ્યો એટલે પેટ ભરેલું હતું પછી થોડુંક ખાઈએ ને એટલે અમે એમને તો એમ જ કીધું કે ના ટ્રેનમાં જમવાનું છે.
હા હા. હા શું હા શું કામ હેરાન કરીએ એક તો પછી માંદા છે. ટલે તો હવે એમની પાસે કેટલો ટાઈમ છે એટલે જીવાનો એ કોઈ કીધું હશે ને ડોક્ટરએ.
નથી સમજ આવતી કઈક.
અને એ ડોક્ટરે એમને એમને કઈ નથી કીધું કે આટલો ટાઈમ છે તમારી પસે એવું કઈ
ખુદ સમજાય જ છે અમને બીજાને થઈને એટલે બહુ ડોક્ટરે કણવાશ શબ્દોમાં કીધું નથી પણ એ મારાથી પણ બઉ હેલ્ધી હતા એસી કિલો ના હતા. તા બે હજાર ચોવીસ માં પછી અમે બધા એને કીધું મારી એજ ના જ છે એટલે અમે બધા કીધું ના તમે યોગા કરો કસરત
હા હા હ જ્યોતિબેન હવે હવે હું તમને કરું છું બરાબર. હા.